હલો. મારો અવાજ આવી રહ્યો છે હાલો. સંભળાય છે. હાલો.
હા. હાલો હાલો.
હાલો. અવાજ સંભળાય છે.
હા સંભળાય છે ને મારો અવાજ.
હા હા સંભળાય છે હાલો કોઈક નવા ટોપિકમાં.
હા.
આપણે વાત કરીએ.
તો આજે આપણે પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરવો જોઈએ.
હા હા કેમ નઈ.
હા કેમકે આપણા જીવો પ્લાસ્ટિક જે છે એ આપણા જીવનનો મુખ્ય ભાગ બની ગયો છે. કેમ કે, તે તેના વગર તો આપણે કઈ પણ વસ્તુ ખરીદી પણ નથી શકી, હાને, ઘણી બધી અત્યાર ના જે છે, એ જરૂરી બની ગયું છે. તો આપણે બને ત્યાં સુધી પ્લાસ્ટિકનો જે છે એ અવોઈડ કરવી જોઈએ એમ,
હહા પ્લાસ્ટિક આપણને ઘણી રીતે ઉપયોગી છે અને ઘણી રીતે, નુકસાન કરતા પણ છે તો પણ આપણેે પ્લાસ્ટિક નો ઉપયોગ, જીવનમાં ઘણી વાર કરવો જ પડે છે.
હા એટલે, પ્લાસ્ટિકનો જો વધારે પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે તો એ પર્યાવરણને, ખૂબ જ નુકસાન પહોંચાડે છે.
હા. જો આપણે જ્યાં ત્યાં પ્લાસ્ટિકની જમવા માટેની ડીશો છે, ઝબલા છે એટલે કે થેલી છે બોટલ છે, કફ છે ચા ને પ્યાલીઓ છે બધું, બધું પ્લાસ્ટિકમાં પેકિંગમાં આવે છે પણ જ્યાં ત્યાં જો આપણે ફેકી દઈએ, તો એ ખુબ જ નુકસાન કરે છે. એટલા માટે આપડે પર્યાવરણ નું પણ ધ્યાન રાખવું, પડે છે જે પ્લાસ્ટિક આપણે ફેંકીએ ત્યારે, અત્યાર તો જોકે રેલવે સ્ટેશન માં પણ, અને બસ સ્ટોપમાં પણ કેમેરા ગોઠવાઈ ગયા છે એટલે ખબર જ પડી જાય છે. અને દંડ પણ વસૂલ કરવામાં આવી રહ્યો છે. જો કોઈ વ્યક્તિ પ્લાસ્ટિક ફેંકે છે એટલે એ દરમિયાન, બસ આવી ન હોય ત્યારે કે ટ્રેન ન આવી હોય ત્યારે, તો એ લોકો તરત ગુનામાં આવી જાય છે, અને દંડ પણ વસૂલ કરે છે.
હા. અને કેવું કે લગભગ દરેક વસ્તુ જે છે આપણને પ્લાસ્ટિક, પાસ્ટિકમાં જ મળતી હોય કે પછી પાણીની બોટલ હોય કે કોઈપણ થેલી હોય કપ હોય સ્ટ્રો હોય કે પછી કોઈ પણ વસ્તુનું પેકિંગ કરાવતા હોય બધું જ વસ્તુ જે છે એ આપણને પ્લાસ્ટિકમાં જ મળી રહે છે. કેમકે સુવિધા માટે આપણે પ્લાસ્ટિકનો જે ઉપયોગ કરતા હોઈએ છીએ પણ તેથી જ જેના કારણે જે છે કચરો મોટી સંખ્યામાં સમસ્યા બની જાય છે
કારણ કે જે આપણેે વસ્તુ જે વસ્તુ ફ્રૂટ છે કે શાકભાજી છે કે ગમે તે લેવા જઈએ પણ બધું જબલા થેલી માં જ લોકો આપણને આપતા હોય છે એટલે આપણેે જયારે જોઈએ ત્યારે આપણને એમ થાય કે આ બધું એક વાર તો પ્રદુષણ જ કેહેવાય પણ આપડે ક્યાંક ગયા હોય ત્યારે તો એ એવું લાગે કે આપણે હાથમાં તો જો થેલી ભૂલી ગયા હોય કે ગમે તે હોય ત્યારે આપડણે હાથ માં તો લઈને આવવાતું જ નથી એટલા માટે ત્યારે આપને બહુ ઉપયોગી થાય છે
એટલે પ્લાસ્ટિકનો સૌથી વધુ સમસ્યા શું છે કે પ્લાસ્ટિક જે છે ને એ સહેલાઈથી નષ્ટ થતું નથી એને ઘણા પ્રકારનું પ્લાસ્ટિક જે છે સૌથી વધારે વર્ષો સુધી જે છે એ જમીન જમીનમાં પડય્યું રહે છે એમનું જે છે એ થતું નથી એટલે જમીન અને પાણી બંનેને પ્રદુષિત કરે છે
ઈ જો જમીન માં પાંચ થી છ વરષ સુધી જમીનમાં પડ્યું રે તો પણ એનો આમ કે પેલા આપડે ખાતરમાં ઉપયોગ થાય એવા સેન્દ્ર પદાર્થો બની જતા હોય છે પરંતુ આ સરતું જ નથી એટલે જ આ નુકસાન કરે છે બાકી તો પ્લાસ્ટિક જો ગમે એટલું હોય તો પણ નડતું નથી પરંતુ સડતું નથી ને એટલા માટે જ આ નુકસાન કરતા છે.
નદીઓ અને સમુદ્રમાં પણ જો ક્યારેક પ્લાસ્ટિક જે છે પહોચી જતું હોય છે તો તેને પણ પીવાલાયક પાણીને પણ પ્રદૂષિત કરતું હોય છે. એવી ઘણી બધી વસ્તુઓ જે છે કે જેને પ્લાસ્ટિક જે છે એ પ્રદૂષિત કરે છે. એટલે દરિયામાં રહેતા પ્રાણીઓ હોય કે પછી જીવજંતુઓ હોય એમને પણ કાચબો છે કે જેવા કે માછલીઓ જે છે એમને પણ ઘણું બધું જે છે પ્લાસ્ટિક નુકસાનકારક બન છે.
હા હા ઘણા લોકો તો એવું કરતા હોય છે‌. કે શાકભાજી સોમારી અને ઉપલા માળે થી નીચે ફેકી દેતા હોય છે. એટલે જો ગાય છે કે જે ગાયના ઓલી વંસ વેલો જે. કૂટીઓ છે કે બળદ કહેવાય જેને એ પણ જો સીધું થયેલી છૂટતી જ નથી એ લોકોને હાથ પકતો નથી હોતા એટલે સીધું એના શરીરમાં જાય છે અને એમના પાચનમાં ખુબ જ નડે એને પાચન શક્તિ ખુબ નબળી પડે છે કારણ કે પ્લાસ્ટિક સડતું હતું નથી એટલે
હા તમારી વાત એકદમ સાચી છે. અને બજારમાં જતા પણ આપડે કપડા ની થેલીઓ જે છે. આપણે એવું રાખવું જોઈએ કે પ્લાસ્ટિકનો યુઝ બને ત્યાં સુધી ઓછો કરવો તો આપણે બજારમાં ક્યારેય પણ કાંઈ પણ ખરીદી કરવા જઈએ તો આપણી સાથે જે છે. કપડાની થેલી જે છે રાખવી જોઈએ આમ જેના કારણે પ્લાસ્ટિકનો ઓછો યુઝ
હા હા. એ તો બધું આપડે કરીને જ જઈએ પરંતુ અત્યારે ઘણાં વેપારીઓ હોય છે. એ અમુક વસ્તુ આપણેે થેલીની અંદર પણ પ્લાસ્ટિકમાં પેક કરીને આપતાં હોય છે.
હા. દરજ નવી પ્લાસ્ટિકની બોટલ ખરીદવી એ જરૂરી નથી. ક્યારેક તો જ્યુસ માટે પણ અને એક વખત વાપરીને ફેંકી દેવામાં આવતી પ્લાસ્ટિકની જે બો ટલો છે એ વધારે નુકસાન કરતી હોય છે કે જેના કારણે ખૂબ જ પર્યાવરણને પ્રદુષિત થાય છે તો એના બદલે જે છે સ્ટીલની કે કાચની બોટલો રાખીએ તો એમને ફરીથી યુઝ કરી શકાય છે.
હા હા. કાચની છે સ્ટીલની છે ગમે તે બોટલ આપડે રાખીએ. તો એનો ફરી યુજ કરી શકાય છે અને આપણેે આમ જોવા જઈએ તો ગિરનાર છે કે જુનાગઢમાં છે કે ગમે ત્યાં કોઈ એવા સ્થળોએ જઈએ ત્યાં તો આપણે પ્લાસ્ટિકનો અ મ માન્ય નથી ગણાતું. એટલે આપડા થેલા ચેકિંગ થાય છે અને જે પ્લાસ્ટિકની વસ્તુ હોય એને આપડે ત્યાંન ત્યાં ફેંકી દેવી પડે છે અને જો કાચની બો સાથે લઈ ગયા હોય તો તો કાઈ વાંધો જ નથી આવતો.
હા અને ઘરમાં પણ પ્લાસ્ટિકનો કચરો જે છે એને અલગ રાખવો જોઈએ. કે જેથી તેને રિસાઈકલ કરવામાં પણ સરળતા રહે. અને શાળાઓ, કોલેજો એમના પર પણ આ વિષયો ઉપર જે છે જાગૃત તિ લાવવા માટે ચર્ચા કરવી જોઈએ.
હા હા. એમ તો ગમે તે જગ્યાએ આપણેે જાઈએ ફરવાલાયક સ્થળોએ ત્યાં તો બોર્ડ મારેલો જ હોય છે કે પ્લાસ્ટિક અહિયાં સાથે લઈ આવાની મનાય છે. પરંતુ ઘણા લોકો તો સમજતા જ નથી અને એમને થેલામાં અને બધે લોકો લઈ જતાં હોય છે પ્લાસ્ટિકની ઝભલામાં જ બધો ભાગ લઈ જતાં હોય છે. ત્યારે જયારે પકડાય ત્યારે એ લોકો ફેંક કી દેતા હોય છે. પરંતુ આવું ન કરવું જોઈએ અને આપડે વિચારવું જોઈએ. જીવસૃષ્ટિ માટે.
હા અને બાળકોને નાની ઉંમરથી જ સારી ટેવું શીખવશુ. તો ભવિષ્યમાં પણ આપણને ઘણો બધો મોટો ફેરફાર જોવા મળશે. માત્ર સરકાર જ નહીં લોકોને પણ સહયોગ કરવાની જરૂર છે કે જેના કારણે પ્લાસ્ટિ સ્ટિકનો યુઝ છે એ ઓછો થઈ શકે.
હા હા લોકો જાગૃત થશે તોજ આ વસ્તુ બંધ થશે. બાકી તો સરકાર ગમે તેટલા પ્રયત્ન કરશે ગમે તેટલું લખશે. પરંતુ એ પ્લાસ્ટિકનો ઉપયોગ હળવો થશે નહીં પરં તુ જયારે એ લોકો બધું સુધરશે ત્યારે ઘણી એમાં ફેરફાર થશે.
હા. દરેક વ્યક્તિએ જે છે રોજ પ્લાસ્ટિક બને ત્યાં સુધી ઓછો વાપ રવો એવો આ પોતાનામાં ફેરફાર કરવો જોઈએ. કે જેના કારણે પર્યાવરણને બચાવવું એ આપડી જવાબદારી છે, તો સ્વચ્છ પૃથ્વી અને આવનારી પેઢીઓ માટે પણ ખૂબ જ જરૂરી છે, એમ એટલે જો આજથી શરૂઆત કરીશું, તો એક દિવસતો આપણને એમાં સફળતા મળવાની જ છે, તો આપણેજે છે, એના વિષય ઉપર થોડી. વાત વિચારવી જોઈએ એમ
હા, હા પ્લાસ્ટિકજો નદી નાળા પાસેજો ફેંકવામાં આવે. તો જળતર પ્રાણી અને કેટલું નુકસાન પહોંચે છે, જોકે આપડે માછલીઓને આપડે કંઈ નાખતા હોય, તોજો એ પ્લાસ્ટિકની બેગ માં સીધું ફેંક કી દઈએ તો કાચબા છે, માછલી છે. એવા જીણા હો. પાણીના જે જીવ દ્રવ્યો છે, એને બહુ જ નુકસાન પહોંચતું હોય છે, એટલા માટે આપડે જયારે પ્લાસ્ટિકની થેલી હોય. તો પણ ભલે અને નહીંતર આપણે ગમે તે આપે થેલી લઈ ગયા હોય. એમાંથી જ જીવોને જે પણ કંઈ ખાવાનું આપીએ. તો એમાંથી આપવું જોઈએ અને અલગ કરીને આપવું જોઈએ, તો આપણી જીવસૃષ્ટિ બચી શકે છે,
તો આજે આપણે ઘણી સારી એવી વાત કરી લીધી ફરી મળીશું, કોઈ નવા ટોપિક સાથે આભાર.
હા, હા ફરી મળીશ મળીશું કંઈક નવા ટોપિક સાથે,